હાલો
હેલો
હલો
કેમ છો
બસ મજામાં છું ભાઈ તમે કેમ છો હા અવાજ આવે છે
હછું તમે છ હવે
આવે છે ને બસ એકદમ મજામાં છું મને તમારી યાદ આવી તો મને એમ લાવ કોલ કર તમને
બવ સર
આવીઈ ગયા તમે મુંબઈ થી
ઘણા દિવસ પછી વાત કરી
હા હવે તો યાર બહુ દિવસ રહ્યા પણ મુંબઈમાં ફરવા ગયા તા કે શું બરાબર છે બરાબર મને બી મુંબઈ જવું છે અચ્છા તમે ત્યાં જ કોલેજ કરો છો એમ
એ બહ હા હા
બહુ સારી જગ્યા છે
તમે મુંબઈ વિશે
મને બ મને એકચુલી મેં તો મુંબઈ આમ જોવા જઈએ તો મેં અ ટીવી અને ફોનમાં જ હજી જોયું છે મારે મુંબઈ જવાનું છે હવે આ ઓગસ્ટમાં જવું છે મુંબઈ પછી ત્યાંથી ગોવા
બહ
એટલે પેલા મુંબઈ જવું છે કારણ કે મુંબઈમાં મારે
ચર્ચગેટ પાસે કોલેજ કરું છું. તો
અચ્છા બરાબર ઇન્ડિયા ગેટ પાસે છે.
તમે શું બોલતા ત બોલો?
હા હું એમ જ કેહતો હતો કે તમે મુંબઈમાં તો ઓલમોસ્ટ બધું જોયું જ હશે ને ફરી. લીધું બધું?
કે બઉ?
અવાજા
સારીજ નજારો પર પછી દર ગેટવેે તાજ હોટલ. હાજી અલી તે બધી જગ્યા
હમ બરાબર છે બરાબર છે ના મને મારા ઘણા બધા મિત્રો જે છે મુંબઈ જઈને આઇવા છે. અને મને પણ એમ જ કહી છે કે ચલો જઈએ એક વખત જઈએ જઈએ જઈએ. તો કેવું છે કે સાલું ટાઈમ સેટ થતો નથી. છે એટલે મુંબઈ જઈ શકાતું નથી. મારે હમણાં આવું જ છે ત્યાં ઓગસ્ટમાં મારે મુંબઈ જવાનો વિચાર છે. તમે જે જે વસ્તુઓ મને કીધી જે જે અઅઅ હા એટલે ત્યાં મારે તમે જે જે કીધું એ બધું જોવા જવું છે મારે. મુંબઈમાં ફિલ્મસિટી છે એ બી જોવા જેવી છે કે એ કઈ જગ્યાએ આવે છે?
અમે તો મતલબ ખડા
આ ફિલ્મસિટી જે કહેવાય છે ને મુંબઈમાં મારે કેવું છે ફિલ્મો સિટી જોવી છે ત્યાં પેલા તારક મહેત તા તમને ખબર હોય તો પેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરીને એક સિરિયલ આવે છે ને ભાઈ એનું એક વખત શૂટિંગ જોવા જવું છે આપણેે.
હ તેના શૂટિંગ ત્યાં ગોરે ગાવમાં
હા ગોરેગાંવ ફિલ્મ સિટી બરાબર છે બરાબર છે એટલે ત્યાં જવાની ઈચ્છા હતી બહુ. એ મને એમ થયું કે એક વખત ત્યાં જતા આવીએ તો શું છે મજા આવે થોડી, આપડણે જે ટીવીમાં જોઈએ છીએ તો એક વખત ત્યાં જવાની ઈચ્છા છે. તમે જોઈ આવ્યા છો ત્યાં? ગોરેગાંવ ફીઈમ સિટી.
અ ને ને હું પણ જવાનો છું ત્યાં ત્યાં થયો જ નથી.
અચ્છા તમારે પણ જોવાનું બરાબર બરાબર. મારે પણ ત્યાં જવું છે. એક વખત એક વખત જોવું છે એટલે તો ખાસ ખાસ કરીને મુંબઈ જવાની ઈચ્છા છે. કે એક વખત મુંબઈ જવું તો ફિલ્મ ફિલ્મ સિટી જોઈ લો એમ. કારણ કે શું છે પેલા આપડા દિલીપ જોશી જે છે તારક સોરી તારક મહેતામાં જે જેઠાલાલ છે હવે જેઠાલાલ ને શું અવારનવાર અહિયાં જોઈએ તો એ વખત એને ત્યાં રૂબરૂ જોવા છે. આપડે
હા મારી પણ ઈચ્છા છે, તેને જોવુ બહો હારા ઇન્સાન
હમમ! હા બહુ મસ્ત માણસ છે એક વખત એને ત્યા જોઈ લઈએ પછી મુંબઈ થી કેવું છે એ બાજુ આગળ હજુ ગોવા કરીને છે ગોવા બી જોવા જવું છે મારા બહુ બધા મિત્રો છે ને એ બધું ફરી્યા એવા છે તો એ લોકો એક જ વાત કર્યા કરતા હોય કે મુંબઈ જવું છે ગોવા જવું છે મુંબઈ જેવું છે ને ગોવા જેવું છે તો મુંબઈ તો આમ તો
પેલા બહુ જરૂરી છે એના પછી ઓ એ પણ બહુ સારું છે
હા હા મુંબઈ છે બહુ સારું એનું કેવું છે કે
પણ મળે
હા બરાબર છે હવે આમાં કેવું છે આખા ઈન્ડિયામાં મુંબઈ જે છે એ બધા કરતા સ્માર્ટ મેગા બધા કરતા મોટી સિટી છે બધા હવે અ જેને પણ પોતાની લાઈફ બનાવી એ માણસ મુંબઈમાં જ જતો રહે છે
જે છે તે બહુ ફાસ્ટ સિટી એ છેે તેઆ હલો
હા એટલે હું એજ કેતો હતો કે મુંબઈ જે છે એકદમ ફાસ્ટ સિટી છે અને ક્યારેય ના સુ સુતી હોય એવી સીટી છે એ જે આખો દિવસને રાત જાગતી જોય છે બરાબરને એવું મેં સાંભળ્યું છે સાચી વાત છે. તો એ મુંબઈ હા તો મુંબઈમાં કેવું છે. કે મને એવું લાગે છે કે ત્યાં મુંબઈ બહુ મોંઘું છે. બઉ પૈસા લાગતા હશે મુંબઈમાં રિક્ષાના ટેક્સીના પછી હોટલના રૂમના
જગા
હમ ત્યાં તો કેવું છે કે બોવ બોવ મોઘું બોવ મોઘું છે ત્યાતો કેવું છે મારા ખ્યાલથી વન બીએચ કે ફ્લેટના પણ કેટલા તો એક એક કરોડ ઉપર તેના ભાવ ચાલે છે.
હા તે
એટલે મુંબઈમાં મુંબઈમાં ઘર હોવું એટલે બોવ મોટી વાત કેવાય હા શીખવાનું શી
હા રેન્ટ પણ ત્યાં બોવ છે જેમ કે હવે અ સમજી લો કે વન બી બી એચકે જે ફ્લેટ છે હવે એનું ત્યાં એક એક કરોડ જો અ ભાવ ચાલતો હોય તો એનું ભાડું ઓછામાં ઓછું ત્રીસ હજાર ચાલીસ હજાર તો એનું ભાડું હોય છે ત્યાં એટલે કોઈ નાના માણસ તો ત્યાં રહીજ ના શકે
એજ હતો હા હુ હતો તો ત્યાં રૂમ શોધ તો તો મકાન માલિકે મને કીધું કિમત રૂપીસ અને ચલીસ થી પચાસ અઢી લાખ કે દેઢ લાખ જેટલું લો
બરાબર બરાબર છે. હા એટલે તમારે ડી ડિપોઝિટ તો બોવ વધારે કેવાય એટલી ડિપોઝિટ તો ના હા સાચી વાત છે સાચી વાત છે એટલે મુંબઈ જેવી સિટીમાં તો રહેેવું બોવ અઘરું છે. મુંબઈ જેવી સિટીમાં રહેેવું બોવ મો અ અઘરું છે. તો તમે પછી ત્યાં રેતા તા કે અપડાઉન કરતા હતા કઈ રીતના કરતા
નહી નહી હું ત્યાં જ રહું છું હોસ્ટેલમાં રહેવા લાગ્યો નહી નહી આ હોસ્ટેલ છે મારી ત્યાં જ રહુ છુ.
બરાબર છે બરાબર છે હા એવું જ કરવું પડે નહી તો કેવું છે કે હવે તમે અ મુંબઈના કોઈ ફ્લેટમાં રહો તો તો તમારે બોવ અઘરું પડી જાય ત્યાં રેહવું કારણ કે મહિના ના ચાલીસ પચાસ હજાર રૂપિયા ભાડું આપવું એટલે બહ મોટી વાત કેવાય અને કોઈ માણસ બે લાખ કમાતો હોય ત્યારે ચાલીસ થી પચાસ હજાર રૂપિયાનો ભાડું આપી શકતો હોય બરાબર છે હવે તમે સમજી લો કે તમારે તો ભણવાનું હોય તો તમે તમે ક્યાંથી પૈસા આપવાના એટલે આમ તો મુંબઈ કેવી છે સપનાની સિટી છે લોકો ને એક વખત આવું જોઈએ હા સાચી વાત સાચી વાત છે તમારી અને કેવું છે કે અભ્યાસ કરવો વધારે જરૂરી છે ને હા ફોરેનર્સ ત્યાં ઘણા બધા ફોરેનર્સ આવે છે એટલે જેમ આપણને મુંબઈ નો જેટલો રસ છે જોવાનો એટલો જ રસ બારની કન્ટ્રી વાળા ને પણ છે મુંબઈમાં અને કેવું છે કે પાછું
છે આકર્ષિત કરે છે
હા લોકોને આકર્ષિત કરે છે સાચી વાત છે મોબી તો જવું જ પડે એક વખત તો આ લાઈફમાં કારણ કે તમે જો ભારત દેશમાં રતા હોવ તો તમારે મુંબઈ એક વખત તો જોવું જ જોઈએ
હા હા
બરાબર છે ને કઈ વાંધો નહી ભાઈ હા પછી વાત કરીએ હા ને મને બી એક કામ હતું ચલો કરીએ પછી ઓકે
હા ચ હરે કૃષ્ણ